આવે છે મારો
આવે છે આવે છે આવેરો આવેરો
હા શું કરતી હતી
બસ મજામાં બાજુમાં ત્યાં આવાજ આવેલો
ના ના એ તો લિંક તો ના વાગી હતી એટલે મેસેજ તો વાગે ને જે એ મેસેજ આવે એટલે
બરોબર ક્યા એસી વેસી ચાલુ કરી
હવ એસી ચાલુ જ હોય અમારે હું તો અત્યારે રૂમમાં છું અલગ ફોન ઉપર વાત કરુ છુ કરવાતી એટલે બાકી મમ્મી ને એ બધા એસી માજ હોય છે બપોરે ચાલુ કરે એસી અને પછી સાંજે ચાલુ કરે એસી
જેના કારણે હેને
લે હવે
હા એટલે જ ને ગરમી જેટલી એટલે પછી એસી વગર કોઈને ચાલતું જ એ નહી
છેલ્લે કરવુ જ પડે એસી એને
હા ના એમ તો અમે ઘણા ટાઈમથી કર તે પણ તમાર બાજુ ના થાય અમાર બાજુ તો ગરમી જેવી પડે એટલે તો અમને તો જરૂર પડે તમને ના પડેગ
ના એમ તો વચ્ચે હમણાં વરસાદનું તેની પેલા તો ગરમી થતી હતી નીતી જઈએ આપડે એવી
હામ ભીના ભીના ધઈ જઈમ એવીને ગરમી થતી હતી.
ઓહ એટલી બધી ગરમી થતી.
વચ્ચે થતી હતી ને ગરમી વરસાદ આ વખત ખબર નઈ કેમ એમ ક્યારે આ વખતે. જે તે વરસાદ. નર અધી વરસાદમાં પડી જાય વરસાદતલી ઘડી.
આપડે જે સ્કૂલો ભણતા હતા એ વખતે આપડે સૂત્રો સાંભળતા હતા કે વૃક્ષ. વાવો વરસાદ લાવો તો હવે વૃક્ષો કાપો તો ભાઈ વરસાદ મોડો જ આવે ને
ગ્લોબલ વોર્મિંગ એ વધી ગઈ હતી હવે. એટલે પછી વાતાવરણ બધું. હમ્મ વાતાવરણમાં ચેન્જ આવે પડે હતી.
ચેન્જ સેના કરનાણે આવે.
પોલ્યુશન હા પોલ્યુશન કરી રહ્યાતો પછી. હવે એસી ચાલુ કરીએ. એનું પછી આવતી ફેક્ટરીઓને એના બધા ધુમાડાને બધું. જાય એટલે શું થાય, વાહનો ન નોઈઝ પોલ્યુશન ને.
ત્યાલા ગામડાઓમાં ક્યા એટલી બધી ગરમી પડતી જ હતી. અને હજી પણ અને હજી પણ. ગામડાઓમાં આપડે જઈએ તો આપણને એટલી બધી ગરમી અનુભવ નથી થતી જેટલી સિટીઓમાં થાય છે. કારણ કે ગામડાઓમાં હજી પણ. જાડવા વધારે છે સિટી ના પ્રમાણમાં.
એ તો છે લોકો વાવા માટે કરે તો રે પણ. પૂરી કોશિશ નથી કરતા ને એવડી.
હા વાવા માટે કરાર અને ઘણા સંગઠનો પણ ચલાય છે જેમાં. એ વૃક્ષો આવે છે અને પ્રચાર કરે છે પણ પરંતુ. એ પછી એ વૃક્ષોને પાણી પાવાનુંને એ બધું ધ રાખવું પડે જે નથી રાખત જેના. કારણ વૃક્ષો આવ્યા પછી એ બ બગડે બ બળે.
એ લોકો વેચ ચણી તો કર બધ વૃક્ષોની પણ. ધ્યાને રાખવું પડે એને એમ તો એ મોટા ના થાય. ખાલી તમે એક દિવસ વાય દો ફોટા પડવા માટે કરીને એમને હા ને એનું.
હા વૃક્ષો ના વૃક્ષ દિવસના લોકો પછી બધા આખા રસ્તાની બે બંને બાજુ. વૃક્ષો વાવવાનું કરશે અને આમ. કરશે તેમ કરશે પછી સ્ટેટસ ચડાવશે, સ્ટોરી ચડાવશે પણ પછી થી જયારે વૃક્ષ દિવસ પૂરો થઈ જાય એટલે પછી બીજા દિવસે એ વૃક્ષને પાણી. પણ નહી આપવા જાય, જોશે પાણી નાખતા હશે તો એ એમાં. પાણી નહી નાખે કે બીજે નાખી દેશે રોડ ઉપર કે એવી રીતે પણ એમાં. પાણી નહી નાખે. ભલન તમે ચોખ્ખું પાણી ના નાખો પણ. પરંતુ તમે ઘરમાં જો હવે પોતું કરેલ તું હોય કે એવું બધું પાણી હોય તો એ પાણી તમે નાખો. તો વૃક્ષોને કાઈ વાંધો ના આવે એ પાણી થી.
ના હવે એમ તો આ એક એક દિવસ બધાને ખબર જ હવે અંગારી વધશે ને આમ. થશે. ટ્રાય કરલા લોકો હવે જોઈએ હવે ક્યાં સુધી પહોચે.
લોકો ટ્રાય કરેલા એનાથી કઈ વાંધો હો ન પણ ટ્રાય કર્યા પછી જે. એક જ દિવસ એ. ઓમ જોવા જઈએ તો કઈ ટ્રાય કરતા જાય ને લોકો. એક દિવસ કાલી વૃક્ષો વાવો વૃક્ષ વૃક્ષો દાવો કરાલા અને પછી બીજા દિવસે એ, વૃક્ષોને પાણી પણ નથી આપતા અને મોટા થઈ જાય અને એ વૃક્ષો નડે તો એ વૃક્ષોને કાપી મ નાખે છે.
એમ તો વૃક્ષોની જરૂર એટલી જ લાખ રૂપિયા થી આવેું વૃક્ષોમાંથી જ આવે વાવશો તોઈ ચડશે ને તમને નેમ તો ક્યાંથી મળશે તમને
હા, એટલે જ ને એ તો છે, વૃક્ષો આવશું આપણેે તો જ આપણને બધું મળશે. અને આજેના પ્રમાણમાં તો જંગલોનું પણ
એ નાશ થવા માંડે આવે, એના લીધે પ્રાણીઓ હેરાન થઈ ગ એલે તો હવે છે. શહેરોમાં આવેલા પ્રાણીઓ
હા. એને જ લગતું એક પિક્ચર પણ છે, તમને ખબર હોય તો પીડિયા.
હોય.
ખબર છે, એ પિક્ચરમાં પણ એવું હોય છે. જે કક દનોવ કરીને નામ આપેલું હોય છે. કે ભેડીઓ છે, એ બધાને આવી રીતે જંગલનો નાશ કરતા હોય બધાના મારી તું જ છે ને એવી રીતે કરે છે.
એટલે પછી બંને જે વરુણ ધવનને બે હોય છે. એ જંગલને બચાવવા માટે રસ્તો બનાવવાનો પ્લાન કેન્સલ કરે દેઈ છે. એવી રીતે જો પિક્ચરમાં પણ એવી એજ મુદ્દા ઉપર બનાવેલું હોય છે પિક્ચર એ તમે વૃક્ષો નો બચાવ કરો? તો તમે બચી શકશો ને તો, પછી આવી રીતે કોઈ પણ પ્રાણી ના શિકાર પણ થઈ શકશો. તમે
તો પ્રાણીઓ પણ એના રક્ષણ માટે કઈ તો કરે જ ને
હા, એટલે જ ને
કરે
હ, જંગલ એમનું ઘર હ અને એના વૃક્ષોને બધું કાપવાથી કેટલી બંધી પ્રાણી ની જે પ્રજાતિઓ હોય છે, એ લુપ્ત થવા માંડી છે. હવે તો આપણને મેં સાંભળ્યું છે, ત્યાં સુધી ક્યાંક વાઘ અભ્યારણ કરવામાં આવી છે જેના કારણે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તો એ જોવા જ નથી મળતું એના માટે કાંતો કેટલાક વાઘે ને બારના દેશોમાંથી આપણા દેશમાં મંગાવ્યા છે, કારણ કે આપણા દેશમાં વાઘ છે જ ને વાઘની પ્રજાથી લુપ્ત થઈ જાય છે, અને આવી રીતે જો ધીરે ધીરે એક એક પ્રજાથી લુપ્ત થતી જશે. તો પછી
આગળ જતા ક્યા જોવા નહી મળે ક્યાંય જોવા નઈ મળે આવનારી પેઢીઓને.
હા, એટલે જ ને હવે આપડે જોઈએ ધારો એક ઉદાહરણથી સમજીએે કે કોઈ જીવડા હોય, તો એ આવી રીતે ઘરોડી એ બંધા ખાય બછી જે ઉદેડાંઓને એ મોટા પ્રાણીઓ બિલાડીઓને એ બધા ઘરોળીને ખાય પછી બિલાડીયોને એ બધાને એવી રીતે આગળ વધતું રે વધતું રે પણ વચ્ચે થી એક આખી પ્રજાથી લુપ્ત થઈ જાય, તો પછી શું થાય.
એમાંજ થશે એવું લાગેું હવે આ બધું જોઈને તો બચાવવા માટે ઘણું કરે પણ સિંહ ના વાઘને બધા હોય.
બધા માટે હવે તો અત્યારે અભયારણ ચાલુ કરવામાં આવ્યા છે અને ફ્રી સેવા કેમ્પો પણ રાખવામાં આવે છે. જેમાં તમે મતલબ પક્ષીઓ માટે.
ઘાયલ પક્ષીઓ માટેનો હોય.
અને એટલું નહી પાછું સરકાર માળાઓને એવું બધું વિતરણ પણ કરે છે. કે તમે તમારા ઘરની ઉપર માળો લટકાવો તેનાથી પક્ષીઓ એમાં રહેઠાણ કરે અને માળો બનાવે એમાં. પણ એટલે જ અ વચ્ચે તો હમણાં એક વચ્ચે આપડી લાઈનમાં અમારી લાઈનમાં એક છોકરીનો બડે હતો કીતી કરીને છે તો એને એના બડે ઉપર ને એના પપ્પા એ બધાને એક એક માળો ગિફ્ટ કર્યો તો બધા સોસાયટી વાળા એ મતલબ આપડી લાઈન વાળા એ બ માળો આ બધાને શેડ છે. તો શેડમાં લગાવી દીધું એમાંથી કેટલી બધી એ બધું હવે તો કોયેલોનો એટલો બધો અવાજ આવે છેને કે ફોન ઉપર વાત કરતા તો વાત સરખી ના સંભળાય એટલો બધો અવાજ આવે છે. કારણ કે માળાઓ એટલા બધા થઈ ગયા ને અને બધામાં પાછો માળો થઈ પણ ગયો છે અંદર ચકલીઓ કે કોયેલોઓ કે
તો ઝાડ ને બધું કપાઈ ઝારું તો પછી બીચારો માળો એ તો ક્યાં જ કરે. આવા જ માળા બનાવવા પડેને પછી.
માળા બનાવવા પડે ને એની અંદર પાછું ચકલી એક-એક તાંતળું લઈ આવીને ભેગું કર તા માળો અને એ માળો આખો બનાવે, અને પછી અંદર ઈંડા મૂકે. ડાયરેક્ટ તો નથી અંદર રહેવા જે ચકલીઓ રહેતી.
અને નાના છોરાઓને જોઈને ખુશ થાય.
વચ્ચે તો પછી હમણાં એવું થયું હતું કે હવે ચકલીઓ માળો તો કરી દીધો અને બચ્ચું પણ હતું અંદર, બરોબર? તો એ બચ્ચું ઉડવાની માળા માંથી બહાર આવી ગયું, બહાર આવી ગયું ને અમે પકડીને સાઈડ માં મુકવા ગયા તો ઉપર ઉડીને જતું રહ્યું છે રસ્તા ઉપર કૂતરાઓ એમને ખાઈ ગયા મોઢામાં પકડેને એટલે એન આની જગ્યાએ જો એ બાળો ચકલી અહિયાં વન હોય, આખું પાટામાં જમે ને એમાં બનાવ્યો તો એમાં
ઓછું શક્યતા આવી રીતે બિચારાને મરી ના ગયું હોય, તરત જ ઉડતા ભેગું.
એ તો હે એમ બરોબર જ કરે. કંઈ ના થાય પછી બને તો ટ્રાય કરીએ, પણ
હા, એટલે જ ને બિલ્ડરો અને એ બધા રોડ વ્યવસ્થા અને બિલ્ડીગો બનાવવા માટે જંગલો નો નાશ કરતા જાય છે, જેટલું બને એટલા જંગલો કાપતા જાય છે નવા જંગલો પાછળ ક્યાં બીજે વૃક્ષ? એવું નથી કે બીજે બીજે વૃક્ષ વૃક્ષો વાવતા હોય, બીજે વૃક્ષો પણ નથી વાવતા. જેના કારણે
બિલ્ડિંગ જ બને રે બધે હોવે બધા ઘર ના મકાન બનતા આવેરા. બધી જગ્યા ઘર, સોસાયટી વગેરે આ બધું બનેરુ.
હા એ જ ને. હવે આપણે જ, અમે પેલા ને પાટણ થી ઊંજા વચ્ચે કોઈ ઘર કે એવું કંઈ હતું નઈ, આખું જંગલ જંગલ જેવા, મતલબ વૃક્ષો અને ખેતરો દેખાય દૂર દૂર હુધી અને હવે અત્યારે તો એવું લાગે જ ને કે પાટણ અને ઊંચા અલગ હશે, બે અડી જવા આવ્યું હોય એવું લાગેરુ. કારણ કે બધી સોસાયટીઓ શોપિંગ સેન્ટર બની ગયું છે.
બધે જ એવું થઈ ગયું હમણાં તો ઈ અત્યારે બનતા આવે થિયેટરોમાં એમાં કંઈ મૂવી ચાલેલું. ઓલું કોકટેલ વાળું ચાલી રયુ લાગે. રોલ્યો શાહિદ કપૂર, શાહિદ કપૂર રશ્મિકાને ઓલિ ક્રિતીનું.
ના એ બધું તો નઈ મને થોડોક ઓછો રસ છે એટલે.
ફ્રેન્ડ મારી ફ્રેન્ડ હેન ઈ જોવા ગઈ તી. તે કેતી તી. એ મુવી હાલેરું અત્યારે હોવે. થિયેટરમાં ઓલા થિયેટરમાં નવા વાળા.
હા, એટલે મેં પણ જોયું તું સા મતલબ બોર્ડ માર્યા હોય ન બાર તે એટલે એટલે જોયું તું. અ થિયેટરમાં જવાનો એવો કોઈ ખાસ શોખ છે નઈ એટલે.
થિયેટરમાં તો બરોબર એ તો હે બધાને ના હોય એ
હા, એટલે જ આળસ થાય છે. એક જ જગ્યા ઉપર બેસી રહેવાન થાય ને એટલે.
ઈએ એતો આંટો મારી આવાય.
તો ભાઈ પિક્ચર મિસ થઈ જાય.
આમ નજર હામે જ રાખાય આ
ત્યાં આટો ક્યા મારવાનો?
ત્યા બીજા ન સીટમાં જઈન બેસ સી જવાનું થોડીવાર. ઈન જોડે વાતો કરી આવાનું.
ના, ના કંટાળો આવે.
એવું ના હોય.
હા, તે અમે આવીએ પછી લઈ જજો બરોબર?
હજી અ અમે જ નથી દેખ્યું ને અહીયા.
કઈ નઈ આપડે બધા ભેગા જઈશું. ઓકે.
ઓકે.
બાય.
હા.